હલો હલો હા પૂજાબેન કેમ છો.
હલો
હા પૂજાબન
હા હા આવે છે. ને અવાજ
હા હા આવે છે, જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ કેમ છો, મજામા
હા મસ્ત એકદમ બોલો તમે
હા બસ જો અમે હવે ફ્રી થઇ ગયા છે. અત્યારે એટ હ જે રસોઈ બનાવવાનો ટાઈમ છે. તો કલોો વાત કરી લઉ
હા હા હું તમારી ફોનની જ રાહ જોઈ રહી હતી. તો બીજું બોલો હુ પણ એ જ કહેવાની હતી, હુ એટલે મંગળવારે મારી બેનના ઘરે જવાની છુ. બરાબર તો એ મને બોલાયું છે. તો ત્યાં અમારી એમની બાજુમાં જેટલે બીજી બે બહેનો પણ રહી છે. તો એની ઘરે એમ મળવાનું રાખ્યું છે. પછી એટલે બુધવારે પણ ત્યાં ને પછી ગુરુવારે સવારે અહિયાં આવી જઈશ નવસારી માટે પછી ત્યાંથી મારા હસબન્ડ આવશે ને પછી હું બરોડા માટે નીકળી જઈશ એવું છે. આપડણે બધ દધી બહેનોએ મળવાનું રાખ્યું છે. મજા કરશું જલસા
હા હા ના સારુ સારુ ને ને બધા મળે ને થોડોક બાકી તો બધા્યારે લાઈફ એટલી બીઝી છેને. કે કોઈને ટાઈમ કાઢવો પડે બાકી છે, નહી કોઈ પાસે
હા હા એ જ મને કહે છે. કે તું વરસમાં એકવાર આવે છે. તો એ લોકો અહિયાં આવી ગયા હતા, મળીને પછી એમ કે કે એક વારમા ત્યા આવ તો પછી હુ જાઉ છુ, તો હુ તમને કહીશ પછી આપડે સાથે હ આપણે વાત કરશું બરાબર ને
ઓકે હા હા હા કઈ કઈ વાંધો નહી હા હા હા અમારે આમ તો આ આ
હા હા પછી સોળ તારીખની ટિકિટ છે. સોળ તારીખે હુ ત્યા પહોંચી જઈશ
ઓકે ઓકે સરસ સરસ
પછી ઓગણીસ તારીખે સ્કૂલ છે કે પછી વીસ તારીખે છે.
સ્કૂલ ઓગણીસ કે વીસ મારે પણ ચેક કરવું પડશે કેમ કે મને પાકી ખબર નથી એટલે હું ચેક કરીને પછી હવે તમને
ઓગણીસ ચાલુ છ મેં પણ બરાબર વાંચ્યું નથી.
હા હા હા મેં પણ જોયું નથી કેમકે મારે આ નિશાની છે ને, એની બાર તારીખે ચાલુ થઈ જાય છે, પણ હા, હા, કેમકે નાઈન્થ અને ઇલેવન્થનું વેલું છે, આ લોકોનું. ટ્વેલ્થ ના ચાલુ થઈ જાય છે, બાકી બધાનું થોડુંક લેટ છે, હા.
અચ્છા એવું છે, મને નહીં ખબર હતી કે, નાઈન્થને-ઇલેવન્થ વાળાનું જલ્દી છે.
હા, એ લોકોનું વેલું છે થોડુંક, અને બાકી નાનું પછી લેટ ચાલુ થશે, નાઈટીન થી એ.
તી કે આપે, આ નાઈન્થને-ઇલેવથ વાળાનું શું છે કે, અ આપે માર્ચ મે કેમ આ લોકોને એટલે વીસ-પચીસ દિવસ રજા મળે છે, તે નઈ મળે. એટલે પાંચ-દસ દિવસ જ મળે, આ એટલે નાઇન્થની એક્ઝામ પછી એટલે તરત એટલે. એક અઠવાડિયામાં ટેન્થનું ચાલુ થઈ જશે સ્કૂલ, એવું કઈ મેં સાંભળ્યું છે.
હા, હા, હા, ના સાચું છે, ટેન્થ વાળાનું પણ થઈ જશે. હા, હા, અને અત્યારે હા હા, એ લોક કોનુ ઓછું વેકેશન છે, એટલે ઈ થોડોક બધાને પ્રોબ્લેમ છે, મોટા છોકરાઓ છેને, ને નાના ને વાંધો નથી કે, થોડુક લેટ છે તો.
હા, હા, એજ, એજ એજ.
તો બાકી કેવું છે વેધર તમારે ત્યાં? સારું અત્યારે કેવા
હા, હા, નઈ અત્યારે વરસાદ બંધ છે, પણ એમ તો વરસાદ વરસાદ તો બો છે ભાઈ.
હા, હા, ન હજી પણ છે થોડીક. વરસાદ ની આગાહી પણ છે કે, હજી વધારે થાશે એવું. મેં હમણાં જ ન્યૂઝમાં જોયું.
હા, એજને એજને.
હા, તો એટલે એટલા ત્રણ દિવસના વરસાદમાં એ બધાં પાણી પાણી થઈ ગયું તો, હવે પાછો વધારે થાય, તો થોડુંક જોવું પડે.
હા, એજને એજને.
તો એટલે ને, અમારે તો આજે ગરમી છે, અહીંયા આજે ગરમી થોડીક વધારે છે. એટલે બે દિવસ ત્યાં વેધર સારું હતું, વાદળા વાળું હતું, અને હ, એટલો વરસાદ ઓછો હોત. તોતો નઈ હ, અરે હા હા, ગરમીમાં એજ પ્રોબ્લેમ થાય.
ચાલશે ને, પછી એવું જ.
હા, હા, ત્યાં સુધી તો આપડે રસોઈ કરવામાં એ બપોરે બો પ્રોબ્લેમ થાય, રાતના તો હજી થોડુંક પ્રોબ્લેમ ન થાય, એટલો. તડકો ઓછો થઈ ગયો હોય, એટલે. હા, હા, એ છેને, તો બાકી શું છે બીજું?
હા, બસ મારી બેનની છોકરી પણ બોમ્બે ભણે છે, તે પણ આવી છે. તો મને કેય છે, ભાઈ માસી આવો-આવો ફરવા. હું પણ આવી છું, તો તમે આયવા જ નથી, તો એટલે મેં કીધું. પેલા હું નઈ જવાની હતી, પછી એ આવી છે, એટલે પછી એમ થાય છે કે, મળી લેવ.
હા, હા, હા, એતો છે, ન્યા છે, તો જઈ શકો તમે મળી આવાય. હા, એજને છોકરાઓની થોડુંક એન્જોય મળે, અને થોડુંક અલગ જોવા મળે.
હા.
એજને, એટલે આપડે તો બધું જોયું હોય, પણ છોકરાઓને બાકી હોય તો ધુ સાથે થઈ જાય, વેકેશન એ સ્પેન્ડ થઈ જાય, અને તમારે મળાઈ પણ જાય.
હા, હા, એજને ને, પછી જ મારે થોડી શોપિંગ પણ કરવાની અતી. તો પછી એટલે હું વિચારું છું કે, એક દિવસ પહેલાં જ જઈ આવું ને, પછી જેક પછી ફરવા પણ જઈશું.
હા હા ના એતો છેજ બોમ્બેમાં તો ઘણું બધું છે ફરવાનું પણ.
હા હા એજ એજ.
હમ, મમ સરસ પેન્ડ થઈ જાય છોકરાઓનો હ શું કે તમારે બાકી ત્યાં અધિક માસનુ ને એવું કઈ હતું તમારે? ત્યાં કે એવુ?
હા. અધિક માસનું તો અમારું એટલે એમ બો એ હોય કે એટલે આપણે દી લી પન્નેલી હોય ને એમને બધું આપવાનું, કરવાનું બધું ને ને પછી જે હોય ને એટલે બધું પૂજા પાઠ ને બધું બો અહિયાં કરે ત્યાં તો આપડા તા તો કઈ થાય ની. પણ અહિયા તો બધું કરે છે મમ્મી એટલે બે ત્રણ પૂજા કરાવી હતી તો બીજું તો કઈ ની
હા નેસ સરસ અમારે પણ એવી જ રીતે હોય કે છોકરીઓને આમાં બધાને વધારે બધું શું કે કપ પડા ને એવું બધું આપે જમણવાર રાખેને એવું બધું ગિફ્ટ આપ એને બધું બહુ હોય અધિક માસ માં અને અહિયાં તો અહિયાં પણ છે ને મંદિર બહુ સરસ હતા આ વખતે બઘી બધા દિવસે બહુ જ સરસ હતા હા હા હું ઘણી વાર તમને મૂકતી સ્ટેટસ માટે કદાચ તમે જોયા હોય તો એટલે રોજ અલગ અલગ દર્શન હોય છ વાગ્યા પછી એટલે અહીયા સારું હતું આ વખ તે બાકી કોઈના ઘરે તો બધું ઓછું રાખ ખે બાકી ટેમ્પલમાં સારું હતું
હા હા અહિયાં આપડે તા મર તા પેલું જેઠ મહિનાનું છે ને અત્યારે ચાલે છે ને તો એમાં જે અમાસ આવે ને તે બધું બહુ કરવાનું હોય અમારે તે છે ને એટલે બહુ બધું ઘરે બ નાવાનું હોય છોલા પુરી ને પછી અ પેલું ભજીયા અને બટાકા તરેલા ને અ પેલું અમ મેંગો ને પછી અ ડ્રાયફ્રુટ ને પછી અ પેલું જરદાલુ આવે છે તે બછું બહુ બધું બનાવીને છે ને છોકરીને કન્યાને ખવડાવે છે તો મારી સામે જ રેય છે એમની બે છોકરીઓ છે તો એ આપવાનું હોય છે અમારે તં અમારે ત્યાં એવું માને છે એટલે
ઓકે ઓ હા બરાબર અમારે એ એનું કઈ એટલું નથી હોતું જેઠ માસ ને અમાસ નું તો એટલું કઈ ખાસ ન હોય પણ આ બધું અધિક માસ નું થોડુંક હોય છે કેમ બધાના અલગ અલગ રિલિઝિયન હોય ને તો એટલે અ બઘી અલગ અલગ હોય બધાનું
હા હા એજ એજ
એ તો બાકી બીજું શું છે નવીનમાં કઈ
હા બીજું બસ એક મારી ફ્રેન્ડ હતી એ કેતી હતી કે કૃષ્ણ ભગવાનની એક મૂવી લાગેલી છે તે છે ને અ બાળકોને લઈને જોઈ આવજે તો પછી વરસાદના લીધે હું અટકેલી છું કેતી હતી કે બહુ એટલે સારું સમજાવે છે તો આવું બધું મોબાઈલ જોવા કરતા તો હું વિચારતી હતી કે અહ
હા હા જો હા હા હા એ તો છે જ ના સરસ હમણાં ઘણી સારી મૂવી આવી છે. એટલે હિન્દી પણ છે અને ગુજરાતી પણ છે એટલે
ગુજરાતી માં જ મુવી કીધી કૃષ્ણ ભગવાન ની ખબર શું છે. નામ હતું હું તો પછી લઉ છું ફોન કરીને હું તમને પણ પછી મેસેજ કરું છું. એમ કે કે કે હિન્દીમાં પણ ડબિંગ છે ને કંઈક કાલે જ રાત્રે વાત થઈ હતી.
ઓકે ઓકે ના સારું સારું તો છોકરાને થોડુંક જાણવા મળે અને થોડુંક આપડે ગુજરાતી નું કલ્ચર નું એને ખબર પડે બધીને થોડીક લેંગવેજ ને બધું ઘણી પ્રેક્ટિસ થઈ જાય છોકરાઓ ને.
હા ને એક બીજી મૂવી પણ મને કીધી હતી એનું પણ નામ મેં ભૂલી ગઈ. એનાથી એટલે મોબાઈલ જોવાથી શું નુકસાન થાય છે, છોડવાથી શું ફાયદો થાય છે એ બધું પણ એ મુવી માં છે એ બે પિક્ચર તો મને ખાસ કેતી હતી કે આ બે પિક્ચર તો જોઈ જ આવજો, તો હવે જોઈએ
હા હા પણ આમ પણ મૂવીનું એક એક જોતા સારું ત્યાં અત્યારે વરસાદને છે ને તો મવી જોવા જાવ તો છોકરા એન્જોય કરે અને થોડીક વાંધો ના આવે એટલો પલળે પણ નહી હા એજ ને. હા બાકી તો પાર્કમાં ને એમાં તો બીચ ઉપર ને જાય તો વરસાદ હોય તો એ બધા તો છોકરા જોઈ ન કરી શકે એટલે આ સારું બેસ્ટ ઓપ્શન છે.
એ જ નહી એની પગમાં ખબર નહીં કયા મચ્છરે કાપ્યું છે ખબર નહીં પણ એને કંઈ દુ ખે છે થોડું જક ચામડી પણ જક ફૂલી ગઈ છે. એટલે મને હવે બીક લાગતી છે મેં પાર્કમાં તો નાચ પાડી પાર્કમાં નથી જવાનું.
હા, હા, હા, હા ને અમુક કેવા હોય ને અત્યારે વરસાદને લીધે થોડાક ઝેરી મચ્છર એવા હોય ને તો થઈ જાય થોડુંક હા પણ તો એમાં જાજ વેટ ન કરતાય હોય તો ડોક ટર પાસે કે બતાવી લેજો ક્યારેક છે ને વધી જાય પછી તો પછી ટાઈમ લાગે મતા પાછું, હા હા.
કઈ થતું નથી એટલે પછી હું
ઓકે. હા હા એટલે રેડીસ થઈ ગયું હોય ને અંદર થી પાણી કે નીકળતું હોય ને તો ચેક કરાવી લેવાય કેમકે એનું પછી ક્રીમને આપે ને તો થોડું હોય ને તો તરત સારું થઈ જાય બાકી પછી જો બહુ વેઇટ કરીએ ને તો વધી જાય તો વરી પ્રોબ્લેમ થાય.
એવું છે તો પછી હું જાઉં છું સવારે બીજું શું, અત્યારે તો બધ ધું બંધ થઈ ગયું હશે.
હા કેમ કે સ્કીનનું છે ને એનું થોડુંક ઇન્ફેક્શન હોય તો જલ્દી પાછું ફેલાઈ જાય.
અચ્છા એવું છે એ તો મેં નહીં વિચાર્યું.
હા હા કરાઈ કેમ કે મારી એક ફ્રેન્ડ છે ને ગઈ હતી ને ઈન્ડિયા ત્યારે એના છોકરા ને એવું થયું હતું. તો એને વેટ કર્યો થોડાક દિવસ કે ના મટી જાય મટી જાયને પછી બહુ વધી ગયું. તો પછી તો શું બધું ભરાઈ ગયું હોય ને તો પછી કાઢવું, કરવું ડ્રેસિંગ કરું ન એવું બધું થઈ ગયું હતું, હ, હા, હા. હા હા થોડુંક આપડે એવું લાગતું હોય ને કે નથી સારું થાતું ઘરનું એમ કે કોઈ ટ્યુબને હોય તો આપડે મૂકી શકાય પણ જો સારું ના થાય ને તો પછી વેલી તકે લઈ લેવાય મેડિસન હા કેમ કે થોડું હોયને તો તરત સરસ થઈ જાય છોકરાઓને હા પાછા આ લોકો
કરું છું ફોન હે ને તમે ટ્રાય કરો નહીં થાય તો પછી હું કરું છું
એ હા હા ઓકે ઓકે ઓકે હા બાય બાય ઓકે